કેમ છે. હાશ મજામાં બસ બેઠી છું તું કે શું કરે છે.
બસ હું પણ મજામાં છું. હું વિચારતી હતી કે આપડણે કેટલાય દિવસથી ક્યાંય ફરવા જ નથી ગયા.
હા સાચી વાત છે હું બી એજ વિચારતી હતી કે આપડે કેટલા દિવસ ઘણા બધા દિવસો થઈ ગયા આપડે કોઈ પિકનિક ઉપર નહીં ગયા કે ક્યાંય નહીં ગયા.
હા મને પણ પિકનિક પર જવાનું એટલું મન થયું છે ને સાચચે
હા તો તને પિકનિક અ કેમ ગમે છે.
કેમ કે પિકનિકમાં આપણે આપણા ફ્રેન્ડ જોડે હોઈએ ફેમિલી સાથે હોઈએ અને જો તું સમય પસાર કરવાની તક મળે આપણે. રોજની જે દોડધામ હોય કે રોજનો જે સ્ટ્રેસ હોય તેનાથી આપણે દૂર રહીએ અને આપડા મિત્રો સાથે આપડણે ખુબ જ મજા માણી શકીએ. શકીએ છીએ બધી નવી નવી જગ્યાએ ફરવા જઈ શકીએ છીએ.
સાચી વાત છે. મને બી એજ રીતે કે આટલી બધી છે રોજની દોડધામ થતી હોય રોજ રોજનો જે ગુસ્સો હોય કે અંદર જે કઈ બી મનમાં હોય એને બહાર કાઢી કે વાતચીત થાય એનાથી આપણને શાંત. થી મળે એ એના માટે આપણે એક પિકનિક એક. એક દિવસ બાર ફરવાનું મતલબ. આખા જે છે અત્યારે જે રોજની ચાલતી હોય એમાંથી એક દિવસ રેસ્ટ મળે આપણને આરામ મળે. એના માટે આપડે પિકનિક જતા હોય છે તો મને તો એના માટે જ ગમે છે કે એક દિવસ શાંતિ નો દિવસ એમ
હા સાચી વાત તને કઈ કઈ જગ્યાએ પિકનિક જવાનું ગમે
અ મને નદી કિનારે નદી કિનારે એટલે કેમકે ત્યાં શાંત હોય પાણીની નાની નાની થોડો અવાજ આવતો હોય જાયરનુ. વિલ્શ પડે ત્યારે પછી કોઈ ગાર્ડન છે. અથવા તો કોઈ હિલ સ્ટેશન છે એવી જગ્યા ત્યાં જવું મને બહુ ગમે હિલ સ્ટેશન એ જઈએ એટલે ઉપર મસ્ત ઉચ્ચે જવાનું અને આરામ નાયક એકદમ હવા ચાલતી હોય અને ઠંડુ વાતાવરણ હોય આજુબાજુ નીચે જોઈએ તો ગ્રીનરી દેખાય એ એકદમ મજા આવે ત્યાં આપણેે ખાલી હસતા હોઈ અને આપણી જ વાતો હોય ખાલી એમ
મને પણ આવી કુદરતી જગ્યાએ જવાનું બહુ જ ગમે જ્યાં ગ્રીનરી હોય ત્યાં એકદમ શાંતિનું વાતાવરણ હોય મનને એટલી શાંતિ મળે આપડણે આપણા ફ્રેન્ડ સાથે શાંતિથી વાતો કરી શકીએ
સાચી વાત અ પિકનિક માટે કયો સમય સારો હોય
શિયાળો અથવા વરસાદ પછી નો સમય છેને સૌથી સારો હોય કે શિ શિયાળામાં બહુ જ ઠંડી હોય વરસાદ પછી એક વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય. તેથી આપણને જ ફરવાની પણ બહુ મજા આવે
હા સાચી વાત આપણેે આમ જે ઠંડી પડતી હોય ત્યારે મસ્ત ગુલાબી ગુલાબી ઠંડી હોય મસ્ત હિલ સ્ટેશન ઉપર ગયા હોય અને વચ્ચે તાપણી કરીને આપણે બધા જ મિત્રો બેઠા હોય કે પરિવાર પરિવારના જણો બેઠા હોય ને મસ્ત ભ મીઠી ને એવી વાતો કરતા હોય તો કેટલી મજા આવે.
હા એના વાતો કરવાની બહુજ મજા આવે એટલી બધી સારી મેમરીઝ બને ને
હિલ સ્ટેશન ઉપર મને તો હિલ સ્ટેશન બહુ જ ગમે
હમ મને બી આમ કોઈ ના હોય ને એકલા એકલા જઈએ ને મજા પડી જાય શું તને ખબર છે પિકનિકમાં શું શું લઈને જવું જોઈએ.
આપણે પિકનિકમાં પાણીની બોટલ સાથે રાખવી જોઈએ નાસ્તો પછી ફસ્ટ એડ કીટ ચાદર ટોપી કેમેરો પછી ખાવામાં આપણેે કોઈ જેયમ કેરી કરી શકીએ ડેલી તો થેપલા સેન્ડવીચ ડો ક કડા ફળ જ્યુસ મીઠાઈ એવું આપડે જે ખાઈ શકીએ એમ કે બહુ હેવી ના હોય એવી વસ્તુ આપે લઈ જવી જોઈએ
હ અને જ્યારે પિકનિક પર જઈ અને આવી રીતે કોઈ ચઢાઈ વાળી કોઈ જગ્યાઓ હોય કેવી રીતે હિલ સ્ટેશન હોય તો ત્યાં તો આપણે ઓછું ખાવાનું ખાઈએ એ જ સારું કેહેવાય અને ઓછું લઇ જવું જોઈએ નકર ગુજરાતીઓની તો આમ ગુજરાતમાં કહેવાય કે ગુજરાતીઓની તો નિશાની છે કે બહાર ફરવા ગયા નથી કે ઘરમાં જેટલું હોય બધું લઈને ચાલ્યા જાય ઠેપલા બનાય છે એક દિવસ જવો હોય તો બી થેપલા બનાવે જ જોડે દહીં લે ને જોડે છૂંદો લે ને બધું લઈને જાય અને ખાય
હા એક દિવસ જવાનું હોય એમાં તો એ લોકો એ આખા વીક નું ખાવાનું પેક કરેલું હોય તો એટલું બધું હિલ સ્ટેશન માં ના લઈ જયો કે આપડું સરી હળ હળવું રહેવો હળવો સામાન લઈ. જો જોઈએ કેમ કે ફ્રૂટસ વધારે લેવા જોઈએ
તને શું લાગે છે કે ઘરે બનાવેલો નાસ્તો વધું સારો લાગે છે કે બહાર નો નાસ્તો
ટેસ્ટમાં તો બહાર નો જ સારો લાગે પણ આપડે અત્યારે આપણું શરીરનું પણ ધ્યાન રાખવું જોઈએ કેમ કે ઘરનું ખાવાનું હોય ને સ્વાદિષ્ટ હોય અને સાથે સાથે સ્વચ્છ હોય તે હાઈજેનિક રીતે બનાયેલું હોય આપડણે બહારનું આપડણે જોયું ના હોય કે તે કેવી જગ્યા એ કેવી રીતે ના ખાવાનું બનાવે છે તો આપણે આપણા શરીરને સાચવવા માટે પણ આપણે ઘરનું જ ખાવાનું ખાવું જોઈએ આપડણે ઘરેથી જ બનાવીને લઈ જવું જોઈએ.
હા અને ઘરનું બનાવેલું ખાવાનું એકદમ ચોખ્ખાઈ થી બને છે આપડે સામે બને છે એટલે આપણને ખબર હોય કે ખાવાનું કેવું છે અને આપડણે રોજ રોજે રોજે ખાતા ખાતા આપડણે ટેવાય ગયા હોય એટલે કે બહાર જઈએ તો. બહારનું આપણને ખબર ના હોય, કે ત્યાં કેવું મળે, એટલે આપણે બીમારી પડી જતા હોય છે તો એ. ના ખાવું જોઈએ, ઘરનું સાદું અને જે સ્વચ્છ ખાવાનું છે, એ ખાવું જોઈએ, અને જો તું પિકનિકમાં કઈ કઈ રમતો રમી છે, રમે છે.
આપણે પિકનિકમાં બેડમિન્ટન રમી શકીએ, અંતાક્ષસરી રમી શકીએ, એકદમ સર રમી શકી, મ્યુઝિકલ ગેમ્સ, ક્રિકેટ. આ બધી ગેમ્સમાં ખુબ જ મજા આવે, આપણેે કોઈ ગ્રુપ સાથે ગયા હોય તો. બઉ જ મજા થી આપણે આ ગેમ્સ રમી શકીએ.
સાચી વાત તો તને ખબર છે, મને તો અંતરક્ષ અંતરાક્ષરી તો ખૂબ ગમે છે. મેં હમણાં તને કીધું ને, ગુલાબી ઠંડી હોય, વચ્ચે તાપણી કરેલી. એમાં આપણા પરિવાર કે, મિત્રો સાથે મસ્ત અંતાક્ષર રમતા હોય તો, કેટલી મજા આવે નહીં. હ.
હા, બધા મસ્ત મસ્ત સોંગ ગાવાના ખુબ જ મજા આવે. કે બધા એક સાથે. ગીતો ગાતા હોય, કઈક અલગ જ મેમરી ક્રિએટ થઈ જાય, પછી તેના ફોટા પાડવાના હોય તો. ફોટા પડવાની બી બહુ જ મજા આવે.
અ અને ફોટા યાદોને હંમેશા જીવંત રાખે છે, આપણા જોડે. ભલે આપણા મગજમાં રહે, પણ ઘણાં વર્ષો પછી આપણને ભૂલાઈ જાય વાત. પણ જો આપણા જોડે ફોટો. કંક આપડે આમ રાખી મૂક્યો હોય, એમ સ કરીને, એક જગ્યાએ સાચવીને. તો એ જારે આપણે ખોલી ને, ત્યારે આ હા, હા, આ દિવસ હતો. આપડે અહીંયા બેઠા હતા, આ લોકો હતા, આપણે આ વાત કરતા હતા, એ એક ફોટો પાડવો બી એક યાદગીરી માટે સારું છે.
હા, પિકનિક માં આપણે મિત્રો સાથે જે મસ્તી કરેલી હોય ને, હંમેશા યાદ રહે. યાદગાર જ રહે, કે આખું મેમોરેબલ હોય કે, આપણે એને બેસીને પછી આપણે વાતો બી કરી શકીએ, એની કે હા. આપણે ત્યાં આવું કર્યું હતું, આપડે આવી પિકનિક પર ગયા હતા.
હા, સાચી વાત. પણ પિકનિકમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આપણે પિકનિકમાં કોઈ જગ્યાએ જતા હોય કે. તો આપણે કચરો અહીં તઈ ન ફેંકવો જોઈએ, તેનાથી ખુબ જ પ્રદુષણ થઈ શકે. કે છે. આપણે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે જયારે આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ કરીને, આપણે જ્યાં ત્યાં બોટલનેું ફેંકી દઈએ તો એ. પ્લાસ્ટિક રીસાયકલ થઈ શકતું નથી, તેનાથી પ્રદુષણમાં ખુબ જ વધારો થઈ શકે છે, પછી આપણે જે સ્થળે જઈ રહીએ છીએ. તેને સ્વચ્છ રાખવું જોઈએ, આપણેે એક જવાબદારી છે કે, ત્યાં બહુ ગંદકી ના કરવી જોઈએ. અને આપણે પાણીમાં ઉતરવા હોય, કોઈ નદી કેવું હોય. તો આપણે ઉતરતા પહેલા પણ ધ્યાન રાખવું જોઈએ કે, ત્યાં લીલ હોઈ શકીએ હોય શકે છે ત્યાં. પાણી બી ઊંડું હોઈ શકે છે, તો પેલા આપડે ચેક કરીને જ પાણી માં ઉતરવું જોઈએ.
હા, સાચી વાત. આપણે કોઈ પણ જગ્યાએ જાય, આપણને અજાણી હોય તો આપણે કોઈ બી જોખમી પગલું ના ઉપાડવું જોઈએ, ક્યાંય બી. કોઈ બી વસ્તુ પેલા, આપણે ચોકસાઈથી ચકાસી લેવી જોઈએ, અને પછી આપણે એની અંદર. આપડે જે બી કરવુ હોય, એ કરી સકાય. અને તને સ કેવી પિકનિક ગમે, પરિવાર સાથેની ગમે કે મિત્રો સા થેની ગમે.
બંનેની અલગ અલગ જ મજા છે. કેમ કે પરિવાર સાથે બધી ફેમિલી હોય, તો આપણને ખૂબ જ પ્રેમ મળે પહ મિત્રો સાથેની અલગ મજા છે, કે આપડે મસ્તી કરી સકીએ. આપડણા મનની વાતો કરી સકીએ, આપડણે ખુબ ઈન્જોય કરી સકીએ. કે આપડણે જે રીતે રેવું, એ રીતના રઈ શકીએ એમ, કે ફ્રેન્ડ સાથેની અલગ જ મજા છે. તો હું પ્રિફર કર છુ કે હું ફ્રેન્ડ સાથે વધારે જવ કેમ કે મને લોકો સાથે બઉ જ મજા આવે, કે ખુબ જ મસ્તી કરાય ડાન્સ કરી સ કીએ છે આપડણે. તો ખુબ જ મેમરી ક્રિએટ થાય, એટલા મા ટે. તને કય કોના સાથે વધારે જવું ગમે?
મને બી હમણા મે બસ આ સવાલ પૂછ્યો ને, ત્યારે મનમા મારા મનમા એ જ હતું કે મને બી મિત્રો સાથે જવાની જ પિકનિક ગમે. કે હા ભઈ, ચલો. પરિવાર સાથે બી બ ગમે પણ એક ટ એક સમય પછી, ત્યાં બી લિમિટ આવી જ તી હોય છે, કે હા ભાઈ તમે આ ના કરસો આ ના અબ મિત્ર જોડે જઈએ, ભઈબંધો જોડે જઈએ તો એમાં કઈ લિમિટ નઈ હતી. આપડે જે કરવું હો એ કરાય, જે વાતો કરવી હોય એ કરાય એ તો મને બી મિત્રો સાથેની જે પિકનિકો હોય, એ વધારે ગમે.
હા, સાચી વાત છે. આપડણને પિકનિક થી શું શીખવા મળે?
આપને આ સાથે મળી આ સાથે મળીને કામ કરવું. પછી જવાબદારી લેવી અને અ કુદરતનું મહત્વ સમજાય જાય જે. એ આપડણને બધું સીખવા મળે સે, કે સાથે મળીને આપડણે કેમનું રેવુ જોઈએ કે, એકબીજાને કેટલા સમજીએ છે આપડણે. એવુ બધુ.
હા, સાચી વાત છે. પિકનિક એ ખાલી ફરવા માટે જ નઈ, કેમ કે આપણે નવી યાદો બનાવી સક કે, જે હું તો કઉ તો હર વખ્તે વર્ષમાં એક વાર તો પિકનિક જવું જ જોઈએ, કે તેમનું મન હળવું થઈ જાય. તો તેના માટે જવું જોઈએ.
સાચી વાત, આપડે તો હું બી વિચારુ છું કે આપડે બી પિકનિક જઈએ, તો આપડણે કોઈક જગ્યા વિચારીશું. આપડે જવું હશે તો.
હા આપડે આપડણે વિચારીએ, આપડણેે જઈશું, આપણે આ આવતી રજામાં પિકનિક નો પ્લાન બનાવીએ આપડે ચો ક્કસથી જઈશું.
સાચી વાત. કેમ કે ઘણા બધા વર્ષો થઈ ગયા, આપડે ક્યાંય પિકનિક નહી ગયા તો આ પિકનિક ની વાત આપણે લીધી જ છે, તો આપડે બી પિકનિક ક્યાંક જતા જઈએ.
હા, જરૂર આપડણેે પ્લાન બનાવીશું.
હા સાચી વાત છે, સારુ ચલો.
સારુ ચાલો, હા મળીએે પિકનિક ન માં
હા, આપડણે પિક પિકનિકનો પ્લાન કરવા માટે હું તને ફોન કરીસ.
હા. સારુ ચોક્કસ, બાય.
હા બાય.